હલો જય શ્રી કૃષ્ણ. કેમ છો મજામાં મજામાં આટી.
તમે કેમ છો. હા જામી લીધું જામીન ત્યારે સોરી અમે બહાર જતા હતા.
અચ્છા ફરવા જતા તા.
હા ફરવા જતા. તારે જમવા જ જતા હતા એટલે મેં કીધું કે હવે અમે એક્ઝેક નીકળીએ છીએ. ભાઈ એ ગાડી સ્ટાર્ટ કરી દીધી એટલે મેં સોરી હમણાં ની વાત થઈ એમ.
હા હા અચ્છા અચ્છા.
તમે જમી લીધું.
હા બસ હાલ જમ જમી લીધું.
હા મને ધ્યાન હતું તમે કીધું ને અમારું મોડું પતે છે.
હા એટલે બસ હાલ જ ખાઈ લીધું.
હમ બરાબર હા.
હમમ હા બધું મજામાં મજામાં.
હા હું પછી હા તમે આમાં છો જ ને ગ્રુપમાં તો છો જ ને.
હા ગ્રુપમાં તો છું હુ.
હા હા તો મારા મોટાબેનને એડ કરવાનું કીધું છે ઉપર સર ને પછી તમે એમની સાથે વાત કરી શકશો એમ. તો હું એમને કેતી તી. કે બહ મીઠું સરસ વાત કરે છે મધુર વાત કરે છે. મોટી મોટી વાતો કરે છે નાની નાની ઉંમર માં.
અચ્છા અચ્છા તે ના. તમે એક કામ કરજો મને ને એમનો બસ વોટ્સઅપ નંબર આપી દેજો હા તમે મેસેજ કરી લેજો. તો હું એને એમને કોલ કરી કરીને બતાવી દઉં કે આ મારો નંબર છે.
હા હા હા હા બરાબર એ બ યોગ્ય રહેશે.
હા હા કેમ કેમ કે મને બી ખબર પડે કે હા એમને કોલ લગાવવું છે. પછી એમને એમને ખબર પડેને કે હા હું વાત કરું.
હા હા હા બાકી આપડે ત્યાં વાત કરતા હતા કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ આવ્યા તમે.
હા મું હું સ્ટેચ્યુ ઓફ યુનિટી બી ફરવા ગઈ હતી પછી. મહારાષ્ટ્ર પણ ગઈ હતી. મહારાષ્ટ્ર આઠ દિવસ ન ટૂર હતો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી બે દાડાનો ટૂર હતો.
શાળામાંથી હતો પ્રવાસ
સ્ટાર શાળા માંથી જ
હમ હા તો એમાં અમે તો જયારે નવ નવ ખુલ્યું હતું ત્યારે અહીં આવ્યા હતા બે હાજર અઢાર માં તો સ્ટેચ્યુ યુનિટી નવું નવું ખુલ્યું તો અમે આખો પરિવાર ગયા ત સંયુક્ત પરિવાર છે તે બધા ગયા પણ ત્યારે તો ખાલી મેન આ સ્ટેચ્યુ જ બન્યો હતો કૂતડું જ હતું અને બાકી બધું હા અ કન્સ્ટ્રક્શન માં હતું બધું બાંધકામ બધું ચાલુ હતું ત્યારે બીજું કાઈ નતું ખુલ્યું ભણાવે છેું પેલું અક્ષય કુમાર નો વિડિયો જો તમે જોયો હોયને તમે સર્ચ કરશો ને અક્ષય કુમાર સ્ટેચ્યુ ઓફ યુનિટી વિડીયો
એમનું સુડતાલીસ મિનિટ નો વિડીિયો છે સરસ એટલે એના પછી અમે ક્યારેય નથી ગયા એમ હ તો હવે તો બધું સરસસ એમાં તમે ક્યારે ગ હ મેને ધ્યાન નથી ક્યારે ગયા ત તમે
હમું શું સોરી
તમે ક્યારે ગયા તા
હ હું જયારે દસ દસમામાં હતી ને એ એક સાલ જ થયો છે હાલ મને હા ગ્યાર વર્ષથી જ
અમે તો ત્યારે કોરોના પેલા નવું નવું ખુલ્યું ને શરૂ થયું એટલે તરત જ ગયા ત તો બધું બાંધકામ ચાલુ હતું અને ખાલી આ મેન યુનિટી બન્યું હતું બાકી બધું એમ કયો ને તો બાંધકામ હેઠળ બધું કામ ચાલુ હતું કોઈ પૂરું નતુંું જેમ કે કે આખા બધા રેસ્ટોરન્ટ બન્યા છે ખાવા પીવાની દુકાનો છે બધું બાકી હતું
ના પણ હાલ એટલો ડેવલોપ થઈ ગયો એટલો ડેવલોપ એટલું મસ્ત મ્યુઝિયમ બની ગયું હૈ પછી બારજી નર્મદા નદી હૈ એ મતલબ એમ એમના પાસે મતલબ લેક બની ગયો હોય બ્રિજ બની ગયો
હા એ બધું બાકી હતું બધું બાકી હતું ત્યારે
બહાર પછી ખાવા માટે છે કે ભાઈ અંદર બહુ છે ને તો એટલે લિફ્ટો એક્સલેટર્સ આ બધું એટલું બની ગયું છે એ પહેલે પછી પોઈચા પણ છે ફરવા માટે
સરસ સરસ હ ના પોચા અમે નથી ગયા સાંભળ્યું જ છે
અ સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા પછી પોહોચ આવે છે
હા હા હા મેં સાંભળેલું આવી રીતે જ પણ અમે નથી ગયા પોહોચ્યા અને પછી બે દિવસે જમે કે બીજા અલગ દિવસે ગયા હતા એક એડવેન્ચર પાર્ક છે બરોડા આગળ.
અચ્છા.
અમે તે દિવસે બે વાર મોટી ગાડી કરી અને બધું આખો સંયુક્ત પરિવાર ગયા હતા દેવરા નિિરાણી દેર બધા તો ત્યારે એઈ સરસ હતું એડવેન્ચર પાર્ક બરોડા આગળ, મને એ લાગે, બે સેમ દિવસે નથી કર્યું. એક દિવસે એક ગયા તા, પછી બે દિવસ ઘરે પછી પાછા ગયા તા બધા. તો બહ સરસ હતું મજા આવે એવું હતું એમાં પણ બધી એમાં જે હ રાઈટસ હતી એ પણ બધી સરસ
તમે અંબાજી આવ્યા છો
અંબાજી પણ ઘણા વર્ષો પેલા ગયેલી અંબાજી મંદિર
અચ્છા, પણ એ પેલે બી મસ્ત સારું છે ને ફરવા માટે, અંબાજી બી.
હા.
અંબાજી, પછી માઉન્ટ આબુ.
હા, આબુ અંબાજી અમે ઘણા વર્ષો પેલા ગયેલા. ત્યારે મારી દીકરી હમણાં કોલેજમાં છે, ત્યારે એ પાંચ-છ વર્ષની હતી, ત્યારે ગયા હતા. ઘણા વર્ષો થઇ ગયા, એમ હમ.
પછી પેલે ગબ્બર પણ છે.
ના એ ધ્યાન નથી એટલે.
હા, અંબાજી માં જ, અંબાજી પહેલા ફરી લીધું, પછી ગબડ છે.
અચ્છા, એવું મને નથી ધ્યાન, ખબર નથી હ.
પબ્લિક આવે છે એટલી પબ્લિક માં. હવે તો પૂનમ થશે, તો પૂનમમાં બી. એટલી પબ્લિક થશે, મતલબ એ પણ. પહેલે ભી બહુ મસ્ત છે, હા, હર પૂનમ, હર પૂનમ.
બહુ આવે ને દર્શન કરવા, અને નવરાત્રી આવશે જેમ.
નવરાત્રિમાં પણ, હા, બહુ. એટલું મસ્ત, એટલું મસ્ત થાય છે પેલે બસ, એના મંદિરમાં થાય છે ગરબા, પણ એટલા સારા થાય છે ગરબા. મતલબ, દિલ ખુશ થઈ જાય, આવા ગરબા થાય છે પહેલે.
અચ્છા, અરે.
હા, મારી તો સગી બુવા રહે તે રહે.. પેલે તો, હા, હા, અમારી ફુઈ રહે છે.
હા, સરસ, સરસ, હ. અમારા અહીંયા જ. જૂન-જુલાઈમાં આવવાનું હોય, તો યા પછી બઉુ ગરમી હોય, યા પછી બઉુ વરસાદ હોય.
હા.
તા પછી ગરમી બઉુ હોય આ વખતે. તે ગરમી તો ચાલુ જ છે, ઠંડક નથી, બફારો બહુ છે.
હા, ત્યાં ત્યાં છે, વરસાદ પડે છે કે નહીં આવે છે.
ના, વરસાદ છે જ નઈ, અહિયાં બફારો છે.
અચ્છા, નહીં, અમારે આટલી બી, મતલબ એટલો બફારો થાય છે, વરસાદ જ નહીં પડતી. હા, સુરત એ બાજુ બહુ છે વરસાદ.
હા, અહિયાં તો બહુ જ બફારો છે, ગરમી ગરમી, હેરાન થઈ છે. ક્યાંક બહાર જવું હોય તો પણ એમ થાય કે, ક્યાં જઈએ? ગરમી છે, તો ક્યાં જઈએ? આળસ. થઈ જાય છે, અને કંટાળો આવે છે, પછી તો ત્યાં જઈએ, એમ.
હમ, આવે જ. થાય છે, હવે સ્કૂલમાં બી પણ કહે છે કે, બહુ ગરમી લાગે, એટલી મતલબ. ભલે ધૂપ નથી, પણ બફારો મારે છે. વાદળો, વાદળો, વાદળો, બફારો, ગરમી, ગરમી, અંદર થી ગરમી લાય. લાગે છે, હવે તો.
હા, અને વરસાદ ખેંચાઈ ગયો, વરસાદ મોડો થઈ ગયો છે, હેરાનગતિ છે.
બસ, બીજે બસ, હવે. અ, સુરત આ બાજુ ને, રાજસ્થાન આ બાજુ પણ થાય છે ભ, વરસાદ તો
આપણને આજ તો ગરમી ગરમી થાય છે, ખેડૂતોને તો કેટલી તકલીફ થાય. ટાઈમે, સમય પર વરસાદ ના આવે, એટલે પછી પાકમાં તકલીફ થાય.
હ, એ પણ છે.
અનાજ માં તકલીફ થાય, લોકોને રોજીરોટી, એ લોકોની તકલીફ થાય.
હમ એ તો ભાઈ. ભલે આ આપણે કહીએ કે વરસાદ આવે છે ચીકચીક ગરમીને આ બધું. બહુ બફારું મારે છે પણ એ વરસાદ ભી બહુ જરૂરી છે અગર વરસાદ નહી પડે તો અનાજ કેવી રીતે ઉગે.
હા સાચી વાત છે.
અને પછી બફારો મારે તો. બ બધા કહે છે ને કે ભાઈ આ રીતુ સારી નથી આ રીતુ સારી નથી ગરમી સારી નથી. તો પણ આપણને ભગવાને કેમ ત્રણ રીતુ આપી છે. કે આપણને મહેસૂસ કરવી આપની બો આપણને જો બોડી છે એ એ હેને સિઝન માટે ચેન્જ થાય છે. એટલે ભાઈ ભગવાને આપ્યું છે ને અને બધા કે આ આવું છે આવું છે આ થતું નથી હા આ આવી હથી આવી એને કે ર. તું છે બહુ ચીક ચીક ગરમી થાય છે.
હમ હા સાચી વાત છે પણ બધી રીતું. પણ આપણા શરીર માટે જરૂરી છે શરીરના બધા ફેરફાર માટે.
હા એજ.
હા બધા શરીરના ફેરફાર માટે જરૂરી છે.
હમ કે એક એડજસ્ટ થઈ જાય મતલબ સેટ થઇ જાય કે હા. આ રીતુ આ માટે આપણ માટે સારી છે.
હા સાચી વાત છે.
હમ્મ.
હ બાકી જમવાનું પથી ગયું રસોડું પથી ગયું મમ્મી પપ્પા મજામાં.
હા મમ્મી પપ્પા પણ મજામાં બસ હવે દાદા ખાય છે ખા ના ના દાદા બાકી છે દાદા ખાય છે હવે ખાવા.
દાદા દાદી છે.
હા મારા દાદા દાદી પણ છે. હા મારી અ ભુઆ દાદી પણ છે અને મારી અ નાની દાદી પણ છે. અને મારા એક એક મેરા ચા એક મારા ચાચા પણ છે.
હમ તાતા તાતા છે. અને ફઈદાદી છે. ફઈદાદી છે. હમ્મ.
તે અને નાની દાદી પણ છે.
બધા એક રસોડે સંયુક્ત કુટુંબ.
હને હમ મતલબ અમે છ જણા સાથે રહો છો. મારી દાદી દાદા અને બસ મારી ફઈ દાદી અને ના મારી દાદી નાની દાદી અને મારા ચાચા. એ બીજા ઘરમાં રહે છે અમારા પાસમાં જ.
હા વાહ બહ સરસ સારું કેવાય હ હમ.
તમારે તમે તમે જઈ લીધું જમી લીધું.
અમે તો વેલા જમી લઈએ આઠ સવા આઠ.
અચ્છા.
અને હું તો બિલકુલ વહેલી જમી લઉ સાત વાગે જમી લઉ.
અચ્છા હાટલું જલ્દી.
હમ્મ અહ્યા પણ બની જાય છે પિયરમાં. એટલે જમી લઈએ સમય પર. અને ત્યાં મારે બનાવવાનું હોય તો વેલું જમા બનાવીને કોઈ જમે કે નહી હું જમી લઉ.
અચ્છા.
હા પતિદેવ નોકરી માંથી આવે. અ દીકરો બાસ્કેટબોલ ના ક્લાસ માં જાય ત્યાંથી આવે.
અને તમારી તમારી છોકરી શું લીધું.
મારી છોકરી અ બી ટી એમ કરે છે બિઝનેસ ટેકનોલોજી મેનેજમેન્ટ.
અચ્છા સારું સારું બાર બારમામાં છે તમારી દીકરી ના કોલેજમાં ચ કોલેજમાં છે અચ્છા સારું.
હા.
પછી પછી શું કરશે તમારી દીકરી.
હવે જોઈએ શું કરે છે માસ્ટર કરે છે કે કેવી રીતે હવે જોઈએ.
અચ્છા સારુંકે.
હમ હમ બાકી દાદી માને બધા મજામાં.
હા બધા બધા મજામાં.
હા તમારી સાથે વાત કરીને બહુ સારું લાગ્યું.
મને પણ મને પણ એક. હા મજા આવે છે કે હા કોઈ મ મતલબ બતાવે છે આ બધું.
હા હવે પાછી કાલે વાત કરશું. કાલે હું કરીશ તમને કાલે તમે શાળામાંથી કેટલા વાગે આવશો.
હું અ. મતલબ બોલું ને કે હું દેઢ વાગે આઈ જાઉં.
હા ડોઢોન અને તમને કઈ રીતે ફાવશે ત્રણથી ચારમાં કે સુવાનો ટાઈમ.
તો નહી તમે મને ચાર વાગે કરજો ચાર વાગ્યા ના પછી કરજો. બને હા ચાર સાડા ચાર વાગે. હા હા હા પછી ક્યારે પણ કરજો સાંજે કરજો. રાત્રે કરજો ક્યારે પણ કરજો.
કરીને જ કરીશ હા હા હવે પાછો કપાઈ જશે હા.
હા પહેલાં તમે મને કોલ કરજો. પછી તમે મને ક્યા બોલતે વોટ્સ કોલ. પછી એને કાર્યમાં કોલ કર.